બેન.
કેમ છો બેન હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
મજામાં છું. શું કરી રહ્યા છો આજે મારા દિમાગમાં બહુ જ સારો વિષય આયો છે. જેના વિશે હું તમારાથી વાત કરવા માંગુ છું ફોટોગ્રાફી. ફોટોગ્રાફી કેટલું મહત્ત્વનું અંગ બની ગયું છે હવે આપણા જીવનનું.
ફોટોગ્રાફી એટલો કેમેરા અથવા મોબાઈલની મદતિ. કોઈ વ્યક્તિ વસ્તુ પ્રકૃતિ અથવા ખાસ ક્ષણે તસવીરના. સ્વરૂપમાં કેદ કરવાની કલા આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફી એક.
મા ફોટોગ્રાફ.
આ અને વ્યવસાય
અને વ્યવસાય બની ગઈ છે. બિલકુલ સાચું કહો છો તમે કેટલા બધા લોકો ફોટોગ્રાફીને જ પોતાનો વ્યવસાય તરીકે રોજગાર તરીકે ચૂ ચૂને છે. એમાં અલગ અલગ પ્રકારથી હવે તો ફિલ્ટર્સ કેટલા બધા આવી ગયા છે. તે ફિલ્ટરની મદદ થી આપણે ફોટોગ્રાફીમાં પણ કેટલો બધો ફેરફાર કરી શકીએ છીએ.
પ્રો ફોટોગ્રાફીનું મહત્વ
મહત્વ યાદગાર
પલોનો સાચવી રાખવામાં મદદ કરે કરો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ સૌંદર્ય લોકો સુધી પહું
બિલકુલ સાચું કહો છો તમે. આપણે ક્યાંક વરસાદનો સમય હોય ક્યાંક ફરવા જઈએ બધ બધી બાજુ લીલોતરી છાયેલી હોય અને એવા સમયે આપણે જો ફોટોગ્રાફી કરીએ તો એ કેટલો સારો દ્રશ્ય હોય છે એ દ્રશ્યને આપણે કેટલી સારી અ કેમેરા ની મદદ થી આપણે એ પળોને કેટલી સારી રીતે તાજો યાદો બનાવી શકીએ છે ફોટોગ્રાફી ના માધ્યમથી.
સોશિલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગમાં ખુબ મહત્વ ધરાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આ સોશિયલ મીડિયાના જગતે તો પછી ફોટોગ્રાફીના ટ્રેન્ડ એને બો જ વધારો આપ્યો છે બહુ જ એને આગળ લાયું છે.
યુવાને માટે રોજગાર અને સ્વરોજગારની સારું તક પૂરી પાડે છે ફોટો ગ્રાફી ના પ્રકાર પોર્ટ્રેટ ફોટોગ્રાફી વ્યક્તિઓના ફોટેટ પાડવા વેડિંગ ફોટોગ્રાફી લગ્ન અને અન્ય પ્રસંગ નો
નો તસવીર લેય. બિલકુલ સાચું કહો છો તમે. અ યુવાનિયાઓ છે એ લોકો તો ફોટોગ્રાફીને ફિલ્ટરના માધ્યમથી કેટલા નવીન નવીન પ્રકરણો પણ આપી દીધા છે આપણે જોઈએ તો અમણે સોશિયલ મીડિયા ઉપર ફોટોગ્રાફીનો કેટલો સારો ટ્રેન્ડ છે. કેટલા બધા લોકો લોકો પોતાના ફોટોને અલગ અલગ ફિલ્ટરના વપરાશથી એને બ્લેક એન્ડ વ્હાઈટ પછી એને કોઈ પણ અ બીજા ઈફેક્ટમાં બદલી નાખે છે. તો એ જોવું જોવું કેટલું રસપ્રદ હોય છે.
કુદરતી દ્રશ્યોને કેમરૂમાં કેદ કરવા પ્રાણીઓ અને પક્ષીઓની તસવીરો લેવી વિવિધ વાનગીઓના આ આકર્ષક ફોટો પાડવા વ્યાપાર અને ઓનલાઈન વેચાણ માટે
માટે વસ્તુઓ ના ફોટો બિલકુલ આપણેે વ્યાપાર ના ક્ષેત્રમાં જોઈએ ભલે ફૂડ હોય કે કુદરત હોય કે આપડો કોઈ પણ વેપાર હોય. એને આગળ વધારવા માટે જો આપણે ફોટાનું મદદ લઈએ. તો એ પણ લોકોને આકર્ષિત કરવા માટે બો સારું અ સારો પ્લેટ એક અ સ સાધન છે.
સારા ફૂ ફોટો.
અને એકલંગની સમજ ટેકલો ટેકનોલોજીનું જ્ઞાન સતત અભ્યાસ કરવાની તૈયારી.
તૈયારી, બિલકુલ સાચું કહો છો, આપડે ફોટોગ્રાફી ની મદદ અને એની સાથે ટેકનોલોજીનો જો સારો ઉપયોગ કરીએ તો આપડે ફોટોને બૌજ આગળ એકદમ સારા અ લેવલ ઉપર લઈ જઈ શકીએ છે. ટેકનોલોજીની મદદ થી, આપડે ફોટોને વધારે આકર્ષક અને વધારે રુચિપૂમ બનાવી શકીએ છીએ.
ડી એસ એલ આર કેમર રા મિરરલેસ કેમરા, ઇસ્મોટ ફોન કેમેરા, ટ્રાયપોડ, વિવિધ લેન્સ, ફ્લેશ
ફ્લેશ લાઈટ છે. બિલકુલ સાચુ કહો છો તમે. અ કેમરાને આ બધા બધા અલગ અલગ પ્રકારના લે સ્નો ઉપયોગ કરીને. ફોટોગ્રાપીની ગુણવત્તાને, આપડે સારી કરી શકીએ છીએ.
ફોટોગ્રા પીસ માજવા જાગ્રતિ લાવવા માટે પન, મહત્વમી ભૂમિકા ભજવે છે.
બિલકુલ, સાચું કઓ છો તમે. સમાજના કેટલા બધા એવા, અહ એવી અહ રો અ એવી વસ એવી ચીજો છે, એવી અમ્મ. લોકો સામે એનો દર્પણ આપડે પ્રસ્તુત કરી શકીએ છે, કોઈ પણ સામાજિક કુ રીતિયો. એનો વિરોધ કરવા માટે પણ ફોટોગ્રાફીનો ઉપયોગ કરી શકીયે છે. પછી સારા કામોમાં પણ એનો ઉપયોગ કરી શકીયે છે. અને ફોટો તો તમે જોયે છે કે, મોબાઈલે તો કેટલા બધા એવા વ્યવસાય છે. કેટલી બધી એવી વસ્તુઓ છે, જેનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. પેહલા આપણને ફોટો પડાવા માટે સ્ટુડિયો માં ક્યાં તો કેમેરાની જરૂત પડતી હતી. તી, પરંતુ મોબાઇલે આ અ સા એ કરી નાખ્યું, સરલ કરી નાખ્યું છે, જેનાથી આપડે જેના ઉપયોગથી આપડે ફોટો પાડી શકિયા છીએ, અને સોશલ મીડિયા અને કેટલા બધા પ્લેટફોમ પર એ ફોટોને આપણે શેર પણ કરી શકીએ છીએ.
આજના સ
કારકિરદી બની ગઈ છે.
બિલકુલ સાચું કહો છો તમે.
ગણા લોકો ફોટોગ્રાફીને પોતાના વ્યવસાય તરીકે અપનાવી રિયા છે.
બિલકુલ સાચું કહો છો તમે. ઘણા લોકો એ, ફોટોગ્રાફીને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. આ કેટલા મોટા મોટા ફોટોગ્રાફળ છે, મુંબઈ જેવા શહેર તો મોડલિંગ પછી ફૂડ પછી કોઈ પણ વિશે પ્રકૃતિક વાઇલ્ડ એનિમલ લાઈફની ફોટોગ્રાફી કરવું. આ બધું જ એક રોજગાર નો. અ માધ્યમ બની ગયો છે ફોટોગ્રાફી.
ફોટોગ્રાફિયા કારકિર્દી ના સેપ ત્ર લગ્ન ફોટોગ્રાફર ફેશન ફોટોગ્રાફર પત્રકારત્વ ફોટોગ્રાફર. ટ્રાવલ ફોટોગ્રાફર ફ્રીલાન્સ ફોટોગ્રાફર.
બિલકુલ સાચું કહો શો આ અલગ અલગ માધ્યમોથી આપણે રોજ પણ કરી શકીએ છીએ. અને ફોટોગ્રાફીની પણ કેટલી બધી કેટેગરીઓ બની ગઈ છે
ડિજિટલ ટેકનોલોજી ના વિકાસ સાથે ફોટોગ્રાફિયા ઘણો બદલાવ આવ્યો છે હવે મોબાઈલ ફોનથી પણ ઉચ્ચ ગુણવત્તા વાળ ફોટો લઇ શકાય છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાની કૃત્યો સરલતાથી શેર કરી શકે છે
બિલકુલ સાચું કહો છો તમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ એના માધ્યમથી ફોટોને અલગ અલગ ઇફેક્ટ આપીને પણ લોકો પોતાના સ્ટેટસ પછી સ્ટોરી ઉપર આવા ફોટો મૂકે છે
ફોટો એડિ વિવિધ
વિવિધ
સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશનો નો ઉપયોગ થાય છે જેના દ્વારા ફોટો વધારે આકર્ષણ બનાવી શકાય છે
બિલકુલ તમે કીધું એ પ્રમાણે એડિટિંગ નો ઉપયોગ કરીને આપણે ફોટોને વ વધારે આકર્ષિત તો બનાવી શકી છેએ પણ આજના સમયમાં આ એક ખતરનાક પણ છે આપણને પોતાની પ્રાઈવેસી બનાવી રાખવા માટે અને ફોટોનો ક્યાંક ખોટો ઉપયોગ ના થાય એની પણ કાળજ઼ી રાખવી બહું જરૂરી છે એડિટિંગ ના માધ્યમથી કોઈ પણ ફોટોમાં છેડછાડ કરીને આપણને બદનામ કરવાની પણ શક્યતાઓ વધી જાય છે એટલે એ માટે આપણને સાવચેત રહેવું પણ બહું જ જરૂરી છે ખૂબ જ જરૂરી છે
પ્રકાશ નું યોગ્ય ધ્યાન રાખો અલગ અલગ એંગલથી ફોટો લેવાનો પ્રયત્ન કરો ફોટાની પષ્ઠભૂમિ સ્વચ્છ અને આકર્ષક રાખવો
આકર્ષક રાખો
કેમ કેમેરાના નિયમો અને સેટિંગ વિશે જાણકારી મેલવો નિયમિત પ્રેક્ટિસ કરો અને નવી ટેકનિક શીખતા રહો
બિલકુલ આપડે જે ફોટોગ્રાફીમાં આપણે એડવાન્સ થવું હોય તો જે નવીન નવીન પ્રકાર માં ના ફોટો કેમ આવી રહે એમનો કેવી રીતે ઉપયોગ કરવો, ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો. એ બધાનું જ્ઞાન આપણે એકત્રિત કરવું ખૂબ જ જરૂરી છે.
ફોટોગ્રાફી કરતા સમયે બીજાની પ્રાઈવેસી ના આદાર કરવો જોઈએ કોઈ પણ ફોટોની એની મંજૂરી વગર લેવી અને પ્રક કરવા યોગ્ય નથી.
એ તો બિલકુલ ચોક્કસ વાત કરી તમે. આ ફોટોગ્રાફી વિશે વાત કરીને અને આ આના વિશે જ બો જ સારી જાણકારી એકત્રિત કરી છે. તો ચાલો પછી કોક બીજા વિષય પર જરૂરથી આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે પણ અ સાવધાની થી રહો અને પોતાનો ખ્યાલ રાખો જય શ્રી કૃષ્ણ.
તમે પણ ખ્યાલ રાખો.
તમે પણ ખ્યાલ રાખો.